ઓ બસ બસ. શું ચાલે છે.
અરે મે મેં તમારે એટલે ફોન કર્યો કે હમણાં ગઈ ગઈ કાલે તમે પેલો એક ડ્રેસ પહેરેલો હતો. ને તે મને એટલો બધો ગયમ્યો ને એટલે, મારે તમારાથી જાણવું હતું કે તમે ક્યાંથી લીધો મારે પણ એવો જ સેમ ડ્રેસ લેવો છે.
અચ્છા અચ્છા એ તો મેં ઓનલાઈન બાય કર્યું હતું એમેઝોન પરથી હવે તમને તો ખબર છે કે હવે આપણેે તો મોસ્ટલી બધું હવે ઓનલાઈન શોપિંગનું જ થઈ ગયું છે, એટલે વચ્ચે સેલ હતું ને તેમાંથી મેં લીધો હતો એવું હશે ને તો, હું તમને સાઈટ મોકલીશ તો તમે એની અંદરથી બાય કરી લેજો તમને એ સેમ સાઈઝ ન મળી જશે તો તમે શું ઓનલાઈન શોપિંગનું તમે કરો છો કે, નથી કરતા
હવે એમાં એવું છે, ને બિન કે મેં એક બે વખત મને છે ને જરાક એક્સપિરિયન્સ સારા નહી થયા ને ઓનલાઈન ના એટલે હું થોડી છે હિચકીિચાવું છું ઓનલાઈન કરવામાં કારણકે એવું થયું હતું ને કે મેં વચ્ચે એક ડ્રેસ મંગાવી હતો પણ જે ડ્રેસ જેવો દેખાતો હતો. ને જયારે હું એને સિલેક્ટ કર્યો હતો. ને ત્યારે જે એ દેખાતો હતો અને જેવો એનું લુક હતું ને જય્યારે એ આવ્યો ને ત્યારે એ ટોટલી જુદો જ હતો
અચ્છા અચ્છા પણ તમારે તમારે શું, કરવાનું કે ટ્રસ્ટેડ જે બધી સાઈટ હોય ને, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, અને જે ટ્રસ્ટેડ બધી કંપની હોય ને તે પરથી જ બાય કરવાનું અને તમારે એના પર રિટર્ન પોલિસી છે, પછી બની શકે ને તો સીઓડી જ કરવાનું કેશ ઓન ડિલિવરી એવું તમે થોડી ધ્યાન રાખશો ને એટલે પ એટલે મને પણ તમારે જેવું જ હતું, કે મને બહુ બીક લાગતી કેમકે મને હંમેશા કે આપડે બધું જોઈને બાય કરવાનું, પહેરીને ટ્રાય કરીને કરવાનું એવું બધું પણ હવે શું કે એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે કે મુશ્કેલ થઈ જાય છે કે બજારમાં જઈને આપડે કઈક શોપિંગ કરવું કે એ બધું ટાઈમ નથી મળતો નોકરી ઘર બધું એટલે હવે, થોડું ઓનલાઈન શોપિંગ આપડે વ પાડીએ ને તો આપડો ટાઈમ બહુ બચી જાય છે અને ઈઝીલી અવેલેબલ બી થઈ જાય છે હવે ઘણી બધી સારી સારી સાઈટ્સ છે કે વેબસાઇટ છે કે એવી બધી આ સાઈટ છે. ને તો તમે એના પરથી બાય કરો છો ને તો તમને કોઈ તકલીફ નહીં પડશે અને ઘણી ફેક સાઈટ અને ફ્રોડ વાળી એવી હોય છે કે એ લોકો બતાવે તો બહુ સારું સારું ડિસ્કાઉન્ટ પણ ઘણું બધું બતાવે છે, પણ જયારે આપણે બાય કરીએ છીએ અને આપણી પાસે આવી જાય છે તો કઈ ભલતી જ વસ્તુ આવે છે અને પછી આપણે જયારે એ લોકોને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ એવું કરીએ છે ને તો એ લોકોનો નંબર પણ અનઅવેલેબલ આવે છે આપણાથી એ લોકોને રિચાર્જ નથી થતું એટલે ત્યારે પછી આપણા પૈસા જાય છે. એટલે હું હંમેશા છે. ને અ કેશ ઓન ડિલિવરી જ ઓર્ડર કરું પહેલેથી પેમેન્ટ નહીં કરો કેમકે કેશ ઓન ડિલિવરી હોય ને તો આપણને ખબર પડી જાય કે કેવી વસ્તુઓ આવી છે. એટલે આપણે રિટર્ન કરવી હોય અને ખસા રિટર્ન પોલિસી પર ખાસ ધ્યાન આપવાનું કે, કઈક થયું ડિફેક્ટિવ પીસ આયવું કે કઈ આપણે બદલાવાનું થયું તો આપણે સાત દિવસની અંદર રિટર્ન કરી શકીએ. એટલે બીજી વાર એવું હોય ને તો તમે આવી રીતે ટ્રાય કરજો.
બરાબર છે આ વસ્તુ તમારી બરાબર છે. ના ઓનલાઈન હું પણ હું, આ અવે જમાના સાથે આપણે આપણને બદલવું જોઈએ મને પણ એવું લાગે છે પણ તમારે એક સાચી વાત કઉં ને તો અમને છે, ને મારા બાજુ વાળા સાથે છે ને બો ખરાબ ફ્રોડ થઈ ગયો આના જ ચક્કરની અંદર એમાં થયું એવું કે એક ભાઈ આયવા આ પાર્સલ લઈને હવે એ લોકોની ફેમિલી છે ને જોઈન્ટ ફેમિલી છે એટલે એ લોકોને એવું હશે કે કોઈ તો બી ઘરમાં મંગાવ્યું હશે હવે એ ભાઈ છે. ને પેલા જે બેને રિસીવ કર્યુંને તે બેનને કીધું કે તમારો નંબર આપો હું એક ઓટીપી સેન્ડ કરું છું તમારે તે ઓટીપી તમે મને કહેજો હવે એ બેને છે ને એમને ઓટીપી એમના પપ્પાનો મોબાઈલ લીધો અને ઓટીપી કહી, દીધો ને એના અંદર થી એમના ઘણા એવા પૈસા બી જતા- ત્યારે હાલાકી પાર્સલ કંઈ એમણું હતું પણ નહી ને પાર્સલમાંથી કંઈ નીકળ્યું પણ નહી ખાલી બધા પેપર્સ નીકળ્યા જે બધા રફ કાગડિયા હતા તે એટલે આવું છે ને મારા બાજુમાં થયું ને ત્યારથી મને થોડીક આામ બીક લાગવા લાગી છે કે મારે આ વસ્તુ બધી બરાબર છે પણ આપણને સાવચેતી લેવી પડે કારણ કે આપણા મા બાપ શું છે કે બીજા બધા કઈ એટલા ભણેલા હોય નહીં ને એ લોકો છે ને આવું કંઈક ભૂલમાં કંઈક કરી દે એને ઘણી વાર છે. ને આપણને બી યાદ નય હોય કે આપણે કંઈ ઓર્ડર આય છે કે આ ક્યાંથી આવી ગયું ઘણી વાર ઓર્ડર બી છે ને ઘણી વાર બઉ ડીલે થઈ જાય છે એટલે આપે ત્યાં સુધીમાં ભૂલી ગયા હોય કે આપણે શું ઓર્ડર કર્યો છે. હવે તમારે મે તમારા હાલનું જ એસપિરિયન્સ કહું ને તો મારા છે, ને ફ્લિપકાર્ટ પરથી હું એક વસ્તુ મંગાવી ને આજે મને પંદર દિવસે ઓર્ડર આવ્યો. અને ત મને સાચું કહું ને તો હું પોતે ભૂલી જ ગઈ હતી. કે મેં આવી કઈ વસ્તુ ફ્લિપકાર્ટ પરથી મંગાવી છે એટલે આજે જયારે ઓર્ડર આવ્યો ને ત્યારે હું વિચારમાં જ પડી ગઈ કે આ કયો ઓર્ડર છે એટલે ઘણી વાર છે, ને આ બઉ ડીલે થાય છે આના અંદર આ એનો એક મે કહું ને કે આ એક નુકસાન છે કે, જેના લીધે કરીને છે, ને ઘણી વાર આપણે આપણી દિનચર્યામાં વસ્તુ ભૂલી જાય તે ઉપરાંત ઘણી વખત છે, ને રિટર્ન પોલિસીમાં પણ બહુ આપણને હેરાનગતિ થાય છે અને મારી સાથે પર્સનલી થયેલું પણ છે. હવે તમે મેને કીધું ને કે ટ્રસ્ટેડ સાઈટ હવે એમાં પણ છે ને લોકો છે એને સ્કેમ કરવા લાગેલા છે હવે તમે માનો નહીં કે લિબાસ કરીને તમે તો આ બ્રાન્ડ સાંભળીલી જ હશે, તમે આટલું ઓનલાઈન શોપિંગ કરો છો, એટલે એ કેટલી ટ્રસ્ટેડ બ્રાન્ડ છેહવે હું એ આવીજ કોય મિંત્રા પરથી જ લિબાસનો કોઈ કુર્તો જોયો હતો. અને જેવી હું ક્લિક કરવા ગઈ ને એટલે કોઈક બીજી ઓપન થઈ સાઈટ અને એના ઉપરથી જે કપડાં એવા ને તે લિબાસના હતા જ નહીં, કઈ ભલતી જ સાઈટ ના હતા અને પછી જયારે હું એ લિબાસમાં એ લોકોને કોલ કર્યો કે મેં તો, તમારા ટ્રસ્ટેડ સાઈટ પરથી મંગાવ્યા હતા અને આ કઈ ભલતા જ તો એ લોકો કહી કે ના અમારું તો આવું કંઈ છે જ નથી આ બધા કપડાં તો અમારા છે જ નથી. અને મારા રિટર્ન પણ નહીં થયા અને મારે ઉલટાના પ મારા પાસે પડ્યા રહ્યા અને મને અને સાઈઝમાં પણ એટલા બધા કારણ કે એક જ વોશમાં એટલા બધા શ્રિંક થઈ ગયા કપડાં કે મારાથી પેરાયા મારા ખોટા પૈસા એમ જ ગયા અને મારે આપવામાં જ ગયા એટલે બધી વસ્તુ બરાબર છે પણ આ બધા સ્કેમો જે થાય છે ને તેના લીધે કરીને હું થોડીક હવે છે ને પાછળ થઈ ગઈ છું કે હું ઓનલાઈન ને વધારે એ નથી કરતી હું શું કરું છું કે હું જોઈ લઉં છું કે ભાઈ આ શોપલે ઓનલાઈન બી એ લોકો એડવર્ટાઈઝમેન્ટ કરે વાંધો નથી પણ એ કઈ બાજુ છે કયા જગ્યા પર છે, જેમકે, એક બોમ્બે છે એક દુકાન તેને મેં ઇન્સ્ટાગ્રામ પર જ જો જોયું હતું પણ હું છે ને જયારે બોમ્બે જાઉં ને ત્યારે હું પર્સનલી એમની દુકાનમાં વિઝિટ કરું પોતે ટ્રાયલ કરું અને હું લઉં અને હવે એવું થઈ ગયું છે કે એ લોકોને થોડુંક મારું સાઈઝ ને એવું ખબર છે. બે ત્રણ વાર હું જઈ આવી મારી જાતે શોપ કરીયાવી તો હવે, હું એ કદાચ ઓનલાઈન ટ્રસ્ટ કરું અને ડાયરેક્ટલી હું, એ લોકોને કોન્ટેક કરું કારણ કે ઈન્સ્ટાગ્રામ કેવી કોઈ સાઈટ પરથી આપણે જઈએ છે ને તો તેમાં સ્કેમ થવાના ચાન્સીસ બો છે.
ના ના ઇન્સ્ટાગ્રામ પર તો ઘણી બધી ફેક સાઇટો છે એ તો મારો પણ પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મેં એક ચણિયા ચોરી મંગાવ્યા હતા એટલા સરસ હતા એનો ફોટોગ્રાફ્સ અને બધું, અને જ્યારે ડિલિવર થયુંને ત્યારે એકદમ જ કઈ અલગ હતા. અને તમે જેમ કીધું કે ફ્રોડ થઈ ગયો કે, એ લોકોનું પછી મારથી કોન્ટેક પણ નય થયું એટલે મારા પૈસા પણ ગયા અને એ પણ અત્યારે એમ જ પડ્યા છે. એટલે તમે જે મને કઉં છો તે મારે પણ હવે થોડું ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન શોપિંગની અંદર આટલું બધું આપણે ટ્રસ્ટ નહી કેમકે ફ્રોડ ઘણા થઈ રહેલા છે પહેલે આટલા બધા ફ્રોડ નહીં થતા હતા પણ હવે ઘણા ફ્રોડ થાય છે અને બીજું એક પણ આપણે વિચારીએ કે આપણે જેટલું ઓનલાઈન શોપિંગ કરી રહેલા છે, તો એના ની એની અસર છે ને આ જે લોકલ જે શોપ્સ છે તેના પર એ લોકોના ધંધા પર ને એના પર ઘણી થઈ રહી છે, હવે બિચારા જે લોકો નાની દુકાન હોય અને જેનું પૂરું ગુજરાન એ લોકો ના ફેમિલી જો એના પર થતું હોય એના હવે, લોકો બધું ઓનલાઈન શોપિંગ કરવા લાગ્યા છે. તો એ બિચારા લોકો ના ધંધા કેવી રીતે ચાલશે એ પણ એક મોટી મને એમ લાગે છે કે કદાચ હવે, થોડા વખતની અંદર એ સમસ્યા પણ થશે હવે અમારે અહીયાં જ જોયું કે, કરિયાણાની એક મોટી દુકાન હતી એટલી સરસ ચાલતી હતી લોકો બધું પણ હવે તમને ખબર છે. કે હવે તો બ્લિન્કીટ અને ઝેપ્ટો અને એટલી બધી ઓનલાઈન શોપિંગ વાળી સાઈટ ચાલુ થઈ ગઈ છે કે લોકો એ દુકાનમાં જતા જ નથી તો એ ભાઈ મને કેહેતા હતા, કે બેન આ બધું ઓનલાઈન નું જે નલ્લા વલસાડ જેવી સિટીમાં બી આટલું બધું થઈ ગયું છે, ને જેમ કે મારા ધંધા ની અંદર એટલી બધી અસર થઈ ગઈ છે, કે મને જે મારું પ્રોફિટ હતું એમ કે એનું અડધું નને અડધું થઈ ગયું છે, તો હવે મને ડર લાગે છે કે આ આવુંને આવું ચાલશે, તો હું મારા ફેમિલીનું ગુજરાન કેવી રીતે ચલાવી શકું એટલે તમે જે મને કીધું તો મને જરા વિચારવાનું મને પણ એ થયું કે ઓનલાઈન શોપિંગ કરતા આપણે, લોકલ લી આપણે શોપિંગ કરીએ તે વધારે સારું કેહેવાય.
સાચી વાત છે તમે જેમ કીધું ને, તો આ વસ્તુ તો છે ને હું એ મારા ઘરમાં બી અનુભવ કયરી છે કારણ કે મારા પપ્પાની પણ એક નાની બિઝનેસ જ છે, ને એમનો અત્યારની હાલતમાં તો બિઝનેસ આખો પડી ભાંગ્યો છે આ ઓનલાઈન ના ચક્કર ના અંદર, કારણ કે હવે બધી વસ્તુ બધા ઓનલાઈન જ મંગાવતા થઈ ગયા, અને હવે શું છે કે જે, કસ્ટમર કેવા આવે કે જેમને આ બધી વસ્તુની સમજણ ઓછી પડતી હોય, કે જેમને કાં તો મોબાઈલ યુઝ કરતા ન આવડતો હોય કા તો એમને આ બધું, અ કારણ કે હવે તમે કોઈ બી વસ્તુ ઓનલાઈન જો તો એના અંદર એવું છે કે બધું અંગ્રેજીમાં જ માહિતી આપેલી હોય, ગુજરાતી માહિતી આપેલી હોય છે ઓછી, એટલે એની અંદર જેને બરાબર વાંચતા આવડતું હોય જેમકે તમે કીધું કે તમે એની રિટર્ન પોલિસી પહેલા વાંચવાની, પણ સમય વાળાને અંગ્રેજી વાંચતા જ ન આવડતી હોય. તો એ બિચારો રિટર્ન પોલિસી કેવી રીતે વાંચશે, એટલે આ બધી વસ્તુ ના લીધે કરીને હવે જેમ કે તમે મારા મમ્મી પપ્પાને જ લઈ લો તો, એમને તો આટલું બધું અંગ્રેજી ફાવે નહી, એટલે જયારે એમના એમના માટે કઈ વસ્તુ મંગાવી હોય, તો મારે તો ફરજિયાત એમને છે ને બજાર જ લઈ જવા પડે, કે કે જ્યાં સુધી એ લોકો કોઈ વસ્તુ હાથમાં પકડે નહીં ને ત્યાં લગીને એમને એમ સંતોષ થાય જ નહીં કે આ વસ્તુ સારી હશે, એટલે આપણે કહીએ ને કે ભલે ઓનલાઈન શોપિંગ એ છે ને આપણી, આપણી જીવનમાં બધું વસ્તુ ઈઝી કરી નાયખું છે સરળ કરી નાયખું પણ તેની સાથેના નુકસાન પણ એટલા જ થયા છે, એટલે આપણે બધું કરવું જોઈએ પણ સાવચેતીથી કરવું જોઈએ એટલું જ મારું, કહેવાનું હતું, બાકી તમારી સાથે વાત કરીને બો મજા આવી ફરી કોઈ ટોપ પર ચર્ચા કરશું.
ચોક્કસ ચોક્કસ આવજો.
આવજો.